કેમ છો.
હા, બસ મજામાં તમે.
હા. એવું.
મજામાં.
હા, મજામાં જ છે, ને તમે એબી મજામાં જ છે.
હા કંઈ નહીં જોફ્રી છું.
હા હવે આપ ટોપિક છે, ઓનલાઈન શોપિંગ.
હા, ઓમહા. તોહા ફૂલ.
હે ફૂલ તમે તો છોકરીજ છે, તમને તો કરવુંજ પડશે ઓનલાઈન શોપિંગ.
હા ઓનલાઈન શોપિંગ તો અત્યારે એમાં એવું છે, કે આપડે છઠ્ઠા આવી જાય જેમ કે, અત્યારે બ્લિન્કીટ છે. કે અત્યારે ઓર્ડર કર્યો પાંચ મિનિટમાં આવી જાય. અને અમુક વસ્તુ આપણા પાસે ટાઈમ નથી હોતો, સમય નથી હોતો. બહાર જવાનો શોપિંગ કરવાનો તો કેટલી એવી એપુ છે, કે જેથી આપણે. પાંચ દિવસમાં ચાર પાંચ દિવસમાં આવી જાય છે, ઘરે બધું.
બેવ એવું એ ઓનલાઈન શોપિંગમાં છે, ને કંઈક વસ્તુ ખરાબ આવે છે, કંઈક વસ્તુ સારું આવે છે. કંઈક વસ્તુ ડેમેજ આવે છે, અને ફાટેલું. આપણે જો કપડાં મંગાવયા હોય તો ફાટેલું આવે છે.
હાએ એ વસ્તુ પણ સાચી છે, પણ શું કેવાય એ પણ. રિટર્ન પોલિસી હોય એટલે ચાલે આપણે રિટર્ન કરી શકીએ.
હા.
આપડે રિટર્ન પોલિસી હોય છે, કે રિટર્ન આપણે કરી શકીએ છીએ.
હા એવી છે, પણ એક ખરાબ વસ્તુ આવે છે, એનું હું. એને હું ડિમાન્ડ રહેવાનું.
હા તોએ વસ્તુ પણ છે, તો રહેેવાનું જકે આપણે. ઓનલાઈન શોપિંગ કરીએ તો કંઈક તો ફોફ હોય ને એનો ગેર. ફાયદો પણ છે, ફાયદો પણ છે.
એજ છે, કે સારું છે, પછી નહી કંઈક ફાયદો નહી છે. એનામાં છે, ને કંઈ મોતો ખરાબ વસ્તુ આવે છે, તો મને મ ઓનલાઈન શોપિંગ કહું નેતો તમને. વાત ખાસ કરીને મને ઓનલાઈન શોપિંગ અ ફાવતી નથી‌.
હા
મને ગમતી નથી હોવા ચાલતી છે. ઓનલાઈન કરીદો, ઓનલાઈન કરીદો અમાર ઘરના ભી એવું જકે છે. કરદો ઓનલાઈન, કરદો ઓનલાઈન
એ વસ્તુ સાચી છે, ઓનલાઈન શોપિંગમાં અમુક વસ્તુ એવી આવી જાયકે જે આપડેનો ગમતું હોય જે આપડે પ્રોડક્ટ મંગાવ્યું હોય એન આવી. બી બોજ
એવું ભાવે બધા પ્રવી અવે આ પ્રોડક્ટ તમને ખબર છે કે કેમિકલ ના આવે છે.
હા
પ્રોડક્ટ કેમિકલ ના આવે છે.
હા એ વસ્તુ પણ સાચી છે કે હા
પ્રોડક્ટ કેમિકલ ના હોવાથી આપડો ચહરો ખરાબ
હા હા તો અત્યારે તો શું કેવાય કે અત્યારે કઈ પણ વસ્તુ એવી નથી કેમિ કલ વગર ની આવતી હોય હમ
હા એ છે ને આપો ચરો ખરાબ અચછા હમ હેલો હલો હેલો